એ કેમ છો?
હોવ મજામાં. તું કેમ છે?
આજે આપણું સાયન્સનું હોમવર્ક કર્યું કે નય?
હા, મેં તો થોડું કર્યું. પણ વીજળીનો ભાગ હજુ બાકી છે.
મેં થોડું સમજય્યું છે. ચાલ આપણે સાથે ચર્ચા કરીએ તો વધુ સારી રીતે સમજાશે.
હા, તો સારું છે. તો પેલા મને કેજે કે, વીજળી એટલે શું?
વીજળી એટલે ઇલેક્ટ્રોનિક ગતિ. જ્યારે ઇલેક્ટ્રોન અ એક જગ્યાથી બીજી જગ્યાએ વહે છે ત્યારે તેને વીજ પ્રવાહ ઇલેક ઇલેક્ટ્રિક કરંટ કેવામાં આવે છે.
ઓહો એટલે જે વીજળી આપળે ઘરમાં ઉપયોગ કરીએ છીએ એ પણ ઇલેક્ટ્રિકનો વેચણથી બને છે. હે એ
બરાબર અને આ વહેણ વાયરો દ્વારા પસાર થાય છે. કરંટ અને વોલ્ટેજ વિશે
તો કરંટ અને વોલ્ટેજ શું હોય છે? એના બારેમાં બ તાવ ને મને.
કરંટ એટલે ઇલેક્ટ્રોનિક ગતિ નો દર અને વોલ્ટેજ એટલે ઇલેક્ટ્રોનને ઘ અ ધકેલતી શક્તિ.
એટલે કે વોલ્ ટેજ વધારે હોય તો કરંટ પણ વધારે થાય, એવું ને?
પણ એ પ્રતિરોધ પર પણ આધાર રાખે છે. એ એહમ ઓહોમનો નિયમ.
ઓહ તો રેસીડેન્સમ એટલે શું? સ્ટ
રેસીડેન્સ એટલે પ્રવાહ રોકવાનો વિરોધ અને ઓહમનો નિયમ કહે છે કે વી ઇઝ ઇક્વલ્સ ટુ આઈ ઇન્ટુ આર.
હવ એટલે કે વોલ્ટેજ કરંટ પ્લસ રેસી રેસ્ટેન્સ.
હા, જો રેસિડેન્સ વધે, તો કરંટ ઘટે છે. સીક અ સક્રિટ વિષે.
સરક્રિટવે એટલે શું?
સક્રિટ એટલે બંધ માર્ગ. એક બંધ માર્ગ છે, જેમાંથી વીજળી વહે છે.
જો સર્કિટ ટૂટી જાય તો?
વીજ પ્રવા બંધ થઇ જાય. એટલે અ બલ્બ બંધ. સિરીઝ અને પ પેરોલેલ સ્ સ સક્રિટ.
સિરીઝ અને પેરાલેલ સર્કિટ શું ફર અ એમાં બે બંનેમાં શું ફરક છે એમ?
સિરીઝ સક્રિટ બધા ઉપ ઉપકારણો એક જ લાાઈનમાં હોય છે. પેરાલેલમાં અલગ અલગ રસ્તા હોય છે.
કોઈ સર્કિટ હોય તો?
પેરાલેલ જેથી એક ઉપકરણ બંધ અ બંધ થાય છે, બીજું ચાલુ રહે છે. વીજળીના ઉપયોગો.
તો આપળે રોજીન્દા જીવનમાં કેમ કે વીજળીનો કેટલો ઉપયોગ કરીએ છે, વધારે તો થાય જ બહુ જ વીજળીનો હવે તો.
હા. જેમ કે પંખો, લાાઈટ, ફ્રીજ, મોબાઈલ ચાર્જિંગ આપણે એવી કેટલી બી અ અ હોય વસ્તુઓ ફ્રીજ હોય.
હમ્મ, જેમ કે સ્કૂલમાં આપણે અ કમ્પ્યુટર વાપરતા હોય. તો એવું જ હોય ન્ સલા એવી જ છે જ.
વીજળી જોખમી પણ હોઈ શકે છે ને?
હા, ઈ તો બોવ છે. એટલે ધ્યાન રાખવું જોઈએ ન. ભીના હાથથી સ્વીચ ન સ છ, સ્પર્શ કરવો કે વાયર નો ઉપયોગ ના કરવો. કે ઓવરલોડ ના કરવું તો વીજળી સર્કિટ થઈ અકે, એને?
હા, આ બધું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. નવી ઊર્જા સત્ર તો
આ સોલર એનર્જી વિશે સાંભળ્યું છે તે?
હા, સૂર્યથી મળતી ઊર્જા. એ પર્યાવરણ માટે સારી છે.
એમ કે એટલે ભવિષ્માં આપ આપડે બઉ સોલર પાવર ઉપયોગ કરવું જોશે. હે ને? ઇલેક્ટ્રિકનું ઓછું થઈ જશે.
ચોક્કસ, અંતિમ વ અ એ હસ એવું જ હોય.
હમ્મ, આજે તો મને ઘણું સમજાયું.
મને પણ સાથે ચર્ચા કરવાથી સમજાયું કે સરળ બની જાય છે.
હોમવર્ક સરખાથી કરી શકીએ છે. હેના?
હા, અ એ તો છે જ ને આવી રીતે આપણે કમ્બ અ કોમ્બિને આપણેે એકબીજાથી વાતચીત કરીને આપણું હોમવર્ક પણ સારી રીતે ને કમ્પ્લીટ થઈ જાય.
હા, ને આમાં એકબીજાથી જાણવા મલ્યું ને કે, આપણે વીજળીનો ઉપયોગ કેવી રીતે કરવાનો. કે વધારે ના જો તો તો આપણે પંખો લાાઈટ બંધ કરવાની. કેવું બધું ધ્યાન તો રાખવું જોઈએ ને આપને તો.
હમ્મ એ એકદમ સાચી વાત છે આવી રીતે મેં તારથી વાત કરી તે મારાથી વાત કરી તો એવી રીતે મને તારા જોડે કઈક જાણવા જડ્યું તને મારાથી જાણવા જડ્યું.
હા કેમ કે જો હવે ઇલેક્ટ્રિકમાં વસ્તુ હવે એસીઓ આવી ગી ટીવી કમપ્યુ તો બધું આ બધો ઉપયોગ વધારે પડતા કરી તો એ બધું આમ ડર લાગે ને કે ક્યારેક કોક થઈ જાય કઈ બી તો એટલે વિચાર કરવું પડે બધું
હા ઇલેક્ટ્રિક વસ્તુ એવી છે જો ક્યાંક શોર્ટ સર્કિટ થયો તો તો વાત પતી ગઈ
હમ આ તો તેમાં વાવાઝોડા કે તુફા વા બારિસમાન બધું જોવું પડે
એજ તો હમણાં બે દિવસ પહેલા ખબર છે તુફાન આવય્યું હતું ત્યારે બધા વાયરો કેવા પડી ગયા તા
હો ઝાડવો પણ પી પડી ગયા હતા વૃક્ષ બધે
હમ વાયરો તો બહુ જ બધા વાયરો રસ્તા પર પડી ગયા હતા બધા લોકો દૂરથી ચાલતા હતા કેમ કે એમાં કરંટ આવતા હતા એટલે
હા વળ બારિશ પણ હતી ને એટલે બહુ ડર લાગે
હા એજ તો
તો હવે મેં દીદી વાવાઝોડું હતું બાર માર્કેટિંગ કરવા ગઈ હતી તો વાયર પાણી માં પડ્યું તો તો બધાને બીક ડર લાગ સ્થિતિ કે આમાં પગ કેમ મુૂકવાનું અહિયાયા તો કરટ આવવાનો છો તો આપ તો વિચાર કરવાનું છે કે આ કે બાજુ તે જવાનું
હા એ બી એકદમ સાચી વાત છે
આ બધું તો ધ્યાન રાખવાનું ડર લાગે પણ અંયા પછી વાયરોમેન બધા આ્યા બધું સરખું કર્યું પછી બાજુ મણ નીકળવા દીધું
હા તો સાચી જ વાત છે ને વચ્ચે પાણી હોય તો કેવી રીતે લોકો આવણ જવણ કરે ક્યાંક જો પાણીમાં પગ રાખે તો તો પેલો ઝટકામાં જ માણસ મરી જાય
હા એનો ટકો પાવર કેટલોું હોય એનામાં
હા એજ ક
હું બીજું તું કે જેમ વીજળીનો તો ઉપયોગ સહી કરે છે ને કે પછી પંખા લાઈટ ચાલુ કરી મૂકીને જતી રે બહાર
ના ના મને પંખો જોઈએ તો જ હું ચાલુ કરું બાકી તો હું નથી કરતી પંખોન ચાલુ એવી રીતે
એમ નિત તો કેટલા લોકો તો પંખ આખા ચાલુ મૂકીને જતા રે લાાઈટો ચાલુ મૂકીને જતા રે તો પછી એ તો વીજળીનો તો ગલત ઉપયોગ થયો ને આપણે જોવે તો જ ચાલુ કરવાનું નહી તો તો આપણે બંધ કરીને બેસવાનું ને
હા એ તો છે અમારા અહિયાં તો એક બાજુમાં રહે છે એ લોકો તો આખો દિવસ ઘરમાં પંખા ચાલુ હોય એસી ચાલુ હોય. લાઈટો ચાલુ હોય ના દિવસને લાાઈટોની શું જરૂર હું એમ કવ તો દિવસ ના લાાઈટો ચાલુ હોય અને એ લોકોની રૂમમાં એસી ચાલુ હોય ને એ લોકો બધા બહારે બેઠા હોય આ શું આ તો એક રીતે ઇલેક્ટ્રિકસિટીનો દુરપયોગ કેહેવાય ને
હા એ તો સાચી વાત છે એ લોકોને સમજવું જોઈએ કે અમને નથી થી જો તું એસી તો તો અમે બંધ કરી નાખી અમાર લાઈટ બીલ ઔછું આવે બધું વિચાર કરવાનું હોય નને તો લાાઈટ બિલ કેટલું આવે વીજળીનું
લોકો સમજતા નથી એજ તો પ્રોબ્લેમ છે.
શું કરીએ હવે અમારા બાજુમાં છે ઈ નાનો છોકરો છે ઈ તો લાાઈટનો બટન ચાલુ કરે મસ્તી કરે પડ્યો
ક્યારેક એના લીધે કરંટ પણ લાગી શકે છે.
પણ એના મા બાપ નહી-નહી. સીખ ખપે કે આવુ બધા બું ના કરાય પણ હવે શું કરવા આવ
એજ તો લોકો ના મા બાપ છોકરાઓ મસ્તી કરે પણ ક્યારેક મા બાપ ઓડતા નથી કે આવી ખોટી મસ્તી તો ક્યારેય ના કરાય.
આપણે સ ખડું જોઈએ કે આવુ ના કરાય બેટા ક્યાંક હાથ પાણીમાં ભીનો હોય ને બટન સા ક્યાંક કરંટ આવે તો તમને જ નુ નુકસાન થવાનું છે ને
ના એકદમ સાચી વાત છે ક્યાંક થાય તો છોકરું મંજાવો તમે આમથું
હા ક્યારેક થઈ જાય તો પછી શું કરવાનું આ તો ધ્યાન રાખવાનું છે બઉ સરખું પણ હવે શું કરીએ આપડે.
એ તો લોકોમાં અવેરનેસ લાવવી બહુ જરૂરી છે પણ લોકો સમજતા નથી.
હા તો પ આ તો પોતે જ સમજવાનું છે પોતાને જ કે આ બધું આપણે ગલત ઉપયોગ ના કરી હા આપણે જરૂર તો જ આપડણે ચાલુ રાખી ને ના જોતું હોય તો આપડણે બંધ કરી નાખીએ પછી બહાર બેસવું થોડુંક બહાર ની હવા બી લેવું જરૂરી છે ને આપણે.
હા એ તારી વાત સાચી છે પણ લોકો સમજે તો ને લોકો સમજવા જ તૈયાર નથી આજકાલના તો પછી તો શું વાત
ઘર તે બહાર પણ નહી નીકળ કરતા ઘરમાં ઘરમાં ટીવી એસી. પંખા લાઈટ જ ચાલુ મુકી ન બેસવાનું
કલ કેવા થઈ ગયા છે. પેલાના જમાનામાં લાઈટ. નહતી તો લોકો રહી જતા હતા હવે તો થોડી વાર લાાઈટો જાય તો એમાંથી એમાંય નહી રેવાતું એ લોકોથી.
હ. લાઈટ જાય એટલે હું લાઈટ. કોલ થઈ ગઈે.
હા એજ તો. લોકો હવે લાઈટ વગર. તો સેજે વાર નહી રહી શકતા.
હઉ લાઈટ જાય તો એટલે કે એમ થાય કે પેલા અમે નાના હ. લાઈટ જતો તો બારે ગેમ રમતા.
અચ્છા.
ના ના હતા ત્યારે મામાના ઘેર કે જતા ગામડે તો લાઈટ. ઢાલે જાય રાતે તો અમે બધાય ગેમ રમી, બહુ જ મજા આવતી. તો આ ઈના લીધે આપડે બારે રમવાનું થતું. હવે તો ઈ ય નહીં, બધું બંધ.
હમ હમ. આજકાલ ના છોરા આવીર ફોનને મળી ગ્યા છે, તો કોઈ રમવાનું બધું ભૂલી ગ્યા છે.
હમ એટલે બધું વિચારવાનું છે કે, ઈ માતા પિતાને ને સમજાવવું જોઈએ. કે ના, આ લાઈટ જાય તો ભલે એ લોકો આપણે શાંતિથી બેસવાનું, કે રાડો રાડ ના કરવાની.
હા, એ તો તારી એકદમ સો ટકાની વાત.
બીજું શું? કેમ ચાલે છે બધું ભણવાનું?
ચાલે છે સારું, આ હોમવર્ક બા કી હતું ત મેં કીધું તને ફોન કરી જોઉ. આ તો થઈ ગ્યું અવે હોમવર્ક.
થઈ ગયો? સમજણ પડી તને પડી ને મને ય પડી સમઝણ.
હા, સાચી વાત. ચાલ હવે કાલ સ્કૂલે મળીએે.
હા, હા. બાય.